અવાજ આવે છે મિત્ર.
હા આવે છે ભાઈ.
હા તો ભાઈ કેવું છે મજામાં ને.
હા મજામાં મજામાં.
તો ભાઈ અભ્યાસ કેવું ચાલી રહ્યો છે ભાઈ.
અભ્યાસ ચાલતો છે ભાઈ તમારે કેવું ચાલે.
ભાઈ હવે હું કેવુ અભ્યાસ તો ચાલતો શે પરં તો ભાઈ આજના જમાનામાં જે જે સોશિયલ મીડિયા અને ફેસબુક ઇન્સ્ટાગ્રામ એવી ઘણી બધી એપ્સ એપ્સ છે. જેનાથી અમને લત લાગી ગયેલી છે ભાઈ જેથી કરીને અમને ભણવાનું વધારે પેલું મન ની લાગે અને મોબાઈલ મોબાઈલ જોવાનું વધારે ગમે છે ભાઈ તમને પણ એવું થયો છે ભાઈ.
હા ભાઈ એ ઘણી બધી એપ્સ તેનાથી બહુ મુશ્કેલીમાં એટલે સ્ટડીઝમાં બો નુકસાનકારક છે તેના માટે માર મારા માટે એક સોલ્યુશન હતું તેમાં આપણે ટાઈમર ગોઠવી શકાય તેથી અમુક ટાઈમ સુધીમાં તે બંધ થઈ શકે એટલે યુસફુલ જેવું થઈ શકે. પન પરંતુ તે કારણથી બી હજુ ઘના બધા સ્ટુડન્ટને આ તપલીક પાડે છે. તમારા તમારી સાઈટ બી હશે ને એવું કારણ બનેલ હશે ને?
હા ભાઈ તમારી વાત તો તદ્દન સાચી છે પરંતુ આજે આપણે જોઈએ આપણે આખા ભારતમાં એટલે કે આખા ભારતમાં સોશિયલ મીડિયા ખુબ જ ચાલી રહ્યો છે અને એનાથી એટલી એટલી બધી એનાથી નુકસાન થઈ રહ્યું છે કે એ વાત જ જવા દે કારણ કે હાલમાં જોઈ તો આપણે જે સોશિયલ મીડિયાથી ઘણી બધી જે વાયરલ થઈ રહ્યા છે વિડીયો વાયરલ થાય અને ખોટી એટલે ખોટી અફવાઓ આવે અને એનાથી એટલું નુકસાન થયું છે કે ભાઈ વાત જ જવા દેની આજે જોઈ તો જે વિદ્યાર્થીઓ રહે વિદ્યાર્થી સ્કૂલમાં જાય અને સ્કૂલમાં જે પણ ટીચરો ભણાવે અને ઘરે આવે એટલે ચોપડાની બેગ હોય એ બેગ સાઈડમાં નાખી દે અને લો મોબાઈલ મમ્મી પપ્પાને મોબાઈલ લઈ અને એમાં ફ્રી ફાયર ને એવી ઘણી બધી ગેમ રમે તો ભાઈ ફ્રી ફાયર તમે પણ રમો છો
હા ભાઈ બન અમે ફ્રી ફાયર બીજી અ અન્ય ઓનલાઈન ગેમો રમીએ છે તેનાથી લગભગ મારા ખ્યાલથી છખાાન વર્ષમાં લત લાગી ગયેલી તેથી ઘણું બધું સ્ટડીઝમાં સારું રિઝલ્ટ ના આવ્યું અન્ય બાબત જેમ બહારની પ્રવૃતિમાં ભાગ ના લઈ શકાયો જેમ કે આઉટડોર્સ ગેમ્સમાં આટલી બધી ઇન્ટરેસ્ટ જાગવાની લાગ્યો જ્યારથી આ સોશિયલ મીડિયા વાળું ચાલુ થય તાર ઠીક એટલે આજે હું કઈ બી રમત બાબતમાં કોઈ ઇન્ટરેસ્ટ જ ન ધરાવતો
તમારી રીતે વાત સાચી છે કે ભાઈ આ ફ્રી ફાયરને એવી ઓનલાઈન ગેમ એટ તો એ આપણને નુકસાન પણ નુકસાનકારક છે કારણ કે આપણે દોરોજ એને એકને એક જ ગેમ રમીએ તો એનાથી આપણને લત લાગી જાય છે અને આ ફ્રી ફાયર ભાઈ છે ને આ એ યોગ્ય એટલે સમય સમય પર રમવાનું એટલે કોઈક વાર આપણી ફ્રી ટાઈમ હોય તો રમવાનું બાકી તો ફ્રી ટાઈમ ના હોય તો રમવાનું પરંતુ અભ આપણે જો અભ્યાસ હો તો એ ટાઈમે આપને મોબાઈલ આપણે એ બંધ કરી મકવાનું
હા તમારી વાત તો સાચી છે એકદમ પણ કેટલીક વાર એવો થાય છે કે છોકરાઓ ને લત લાગે તો એક વાર લત લાગે એટલે તેનાથી છૂટે નહી એટલે તેના માટે ઘણી વાર એ લોકોના પેરાસ બે કઈ કહી નહી શકતા કારણ કે છોકરાઓ ના આજકાલ ના જોઈ આપડે કે તે લોકોને મોબાઈલ વગેરે રેહા તું નથી કે એક દિવસ કાં તો રિચાર્જ ના રાય ને તો બી ને એ લોકોને થી રવાય
હા ભાઈ તમારી વાત તમારી વાત તો સાચી છે કે આપણા મોબાઈલમાં જે એક દિવસ રિચાર્જ ના હોય તો પણ આપણને એ ગમતું નથી કારણ કે હાલમાં જોઈએ તો માર જ બે ત્રણ દિવસ પહેલા રિચાર્જ પૂરું થયેલું ભાઈ અને મારામાં રીચાજ નહીત તો એટલું એટલે કે આપણે એક એકલા છે એવું જ એવું અહેસાસ થાય અને એટલે આપણા મોબાઈલ આપણે મોબાઈલ સાથે એટલો લગાવ થયેલો છે કે વાતો જવા દે ને ભાઈ કારણ કે જો આપણા મોબાઈલમાં એક દિવસનો રીચાર્જ મોબાઈલ તો હોય પરંતુ આપણા મોબાઈલમાં જો રિચાર્જ ના હોય તો આપણને મોબાઈલ આટલું મોઘું હોવા છતાં પણ એ આપણને કઈ કામ ન ન એવું જેવું લાગે અને આપણે બીજા પાહે થી જે હોસપોટ ને વાઈફાઈ લેવું પડે એ થોડું પણ સારું લાગે પરંતુ આ ઓનલાઈન એટલે કે જે સોશિયલ મીડિયા એ એવું પ્લેટફોર્મ છે જ્યાં આપણને ઝડપી માહિતી મળે પરંતુ એ નુકસાનકારક પણ છે અને આજે જોઈએ તો ભાઈ હા આપણા આખા વિશ્વમાં સોશિયલ મીડિયા ખૂબ જ વિકસિત વિકાસ એ એટલે કે એનો વધુ ઉપયોગ કરી રહ્યા છે તો ભાઈ તમે પણ સોશિયલ મીડિયા વિશે અમને માહિતી આપજો
હા ભાઈ સોશિયલ મીડિયામાં જોવા જાય ને તો સોશિયલ મીડિયા એક તો સારું બી કહેવાય કેમ કે તાત્કાલિક સમાચાર પહોંચાડી શકે ક ક્યાં બી એટલે સારું બી કહેવાય ને નુકસાનકારક બીતે આપણે સાવચેતીથી તે એનો ઉપ ઉપયોગ કરવો જોયે આમ જોઈએ તો આપણે જો કઈ બી સંદેશો મોકલવા જઈએ તો એમ પોસ્ટ દ્વારા મોકલવા જઈએ તો ટાઈમ લાગી શકે છે ને થ્રુ નેટવર્ક દ્વારા આપણે મોકલીએ ને તો જલ્દી પોહોંચી શકે છે તમે જણાવ શકશો ભાઈ
હા ભાઈ તમારી વાત તો સાચી છે કારણ કે આજે આપણે જે પણ આપણે સંદેશાઓ અથવા માહિતી એક એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડી હોય તો ટૂંક જ સમયમાં એ પહોંચી જાય છે પરંતુ પહેલાના જમાનામાં ભાઈ એવું ન હતું પરંતુ પહેલાના જમાનામાં એવું હતું કે આપણે ટપાલ ટપાલમાં નાખીએ તો અને ટપાલ એ બીજી બીજી બ્રાન્ચમાં લઈ જઈ અને ત્યાંથી એમ ઘણો સમય લાગતો હતો પરંતુ આજે જોઈએ તો આપણે મોબાઈલમાં જે આપણ વોટ્સઅપ હોય ઈમેલ જીમેલ જે પણ હોય અથવા દ્વારા આપણે એક મિનિટ એક મિનિટ ભીન લાગે આપણે ખ જસ એમાં પે જઈને પેલું કરવાનું પ્રક્રિયા અને તરત જ એ બીજી જગ્યાએ મળે છે એટલે જો તો આ સોશિયલ મીડિયા આપડે ઘણ બધો ઉપયોગી છે અને ભાઈ જોઈએ તો આ સોશિયલ મીડિયા એટલે કે છે એ વિદ્યાર્થીઓ માટે સારું કેહેવાય કે
સોશિયલ મીડિયાના વિદ્યાર્થીઓ માટે તો એમ જોય તો સારું કેહેવાય. કારણ કે ઘણા બધે ઓનલાઈન ક્લાસીસ હવે ચાલુ થઈ ગયેલા છે. ટીચર્સ લોકો તો માનો કે સવારથી સાંજ સુધ ભનાઈ શકે છે પરંતુ જે બાકીના સમયમાં એ લોક ઓનલાઈન જોઈ શકીએ છે કોઈ ડાઉટ વગેરે હોય તો તેથી સોશિયલ મીડિયાનો સારો ઉપયોગ કરી શકાય. પરંતુ છોકરા પર આધાર હોય શે. એમ જોઈ તો મોસ્ટલી સિટી સાઈડમાં આપણે જોઈએ તો એ લોકો ના ફેમિલી લોકો જાણી શકે કે ઘરમાં પરિસ્થિતિ એટલે એ લોકો ઓનલાઈન દ્વારા ઘણો બધો ફાયદો પણ થઈ શકે શે. તમે જણાવી શકશો ભાઈ?
હા ભાઈ તમારી વાત તદ્દન સાચી શે. કારણ કે આમ કોઈ પણ જે ઓનલાઈન ક્લાસીસ ચાલતા હોય એના માટે આ સોશિયલ મીડિયા એટલે ખૂબ જ જરૂરી છે પરંતુ ભાઈ જે અંતરિયા અને દુર્ગમ વિસ્તારના જે ગામડા વિસ્તારના છેલો જે વિદાર્ એ લોકો માટે તકલીફ થઈ રહી. કારણ કે એ એવા વિસ્તારમાંથી આવે શે કે જ્યાં નેટવર્ક હોતો નથી. એનાથી એ એનો લાભ લઈને લઈ શકતા નથી. પરંતુ ભાઈ આપણે આ સોશયલ મીડિયાના ને જે પણ જે પણ હ એનાથી આપણને નુકસાન થાય ને એ નુકસાનને આપણે કેવી રીતે એનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ અને કેવી રીતે એનાથી બચવું એના વિશે થોડીક ભાઈ માહિતી આપજો ને અમને.
આ સોશિયલ મીડિયાથી બચવું ને એ તો ખાસ કરીને આપણે જોયા જઈએ તો લત લાગી શકે તેનાથી બચવું જોઈ કારણ કે વારંવાર એકને એક એપ યુઝ કરવા તેમાં આપણને અંદરનું વધારે ડિટેલસ જાણવાની ઈચ્છા થતી હોય તેથી આપને અંદર વધુ ડીપમાં જાય છે તેમાં કેટલીક વાર કોમવામાં જાય શકે છે અનેક બધી મુશ્કેલીઓ પણ આવી શકે છે એટલે આ સોશિયલ મીડિયાનો ઉપયોગ એટલે લગાતાર કરો બી બવ ઘણો મુશ્કેલકારક શે. તેથી આપણે એમાં એમાંને એમાં ચોવીસ કલાક ન ઘુસી રહેવા જોઈએ અન્ય કાર્ય બી કરતું રહેવું જોઈએ તેથી સોશિયલ મીડિયાથી બચી શકે અને એમ આજના સમયમાં જોઈએ ને સોશિયલ મીડિયા લગભગ તો ટોટલ ફેમિલીમાં પ્રત્યેક એક વ્યક્તિ પાસે તો ખુદનો મોબાઈલ વગેરે અન્ય લેપટોપ ખુદનો હોય શે. તેથી સોશલ મીડિયાનો વિકાસ તો થતો હોય પરંતુ તેમાં કેટલાક મુશ્ મુશ્કેલીઓ બી સર્જાતી હોય. જેમકે કોઈ પરિવારના એકબીજા સાથે કોઈ વાતો નથી કરતા પોતાના ફોનમાં લાગી રહેતા તેવું પ્રેમ બાદ ફેમિલીને કોઈ પ્રેમ વ્યક્ત નથી થતો તેથી કેટલીક આજે ઝઘડાઓ જોવા મળે શે. કારણ આ સોશિયલ મીડિયા નું થઈ શકે એવું મેં કહી શકું.
હા ભાઈ તમારી વાત તદ્દન સાચી છે આજે આપણે જોઈએ તો પ્રત્યેક વ્યક્તિ એટલે કે એક કુટુંબમાં પ્રત્યેક વ્યક્તિ પર એક એક ફોન તો હોય જ અને એનાથી એ લોકો યોગ્ય રીતે એ લોકો વાતો નથી કરી શકતા અને સો સોશિયલ મીડિયા ન ભાઈ એક એવું એનું નુકસાનકારક શે કે આજના જમાનામાં એટલે કે આજના જોઈએ હાલમાં વર્તમાનમાં તો આ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર આવી ઘણી બધી એપ્સ છે એના દ્વારા એ એકબીજાના એકજા એકબીજા સાથે સંપર્કમાં આવી જતા હોય છે અને વાતો કરતા હોય છે અને એનાથી એનાથી ઘણું બધું નુકસાન પણ થાય શે. કારણ કે આપણે એકબીજા સાથે અજાણ્યા હોવા અજાણ્યા હોવા એ વ્યક્તિ સાથે આપણે વાત કરીએ એનાથી એવા પણ કેસો બન્યા છે કે ખુબ જ ઘણું નુકસાન પણ છે તમે ભાઈ અમને આટલો કિંમતી સમય આપ્યો એના દલ ખૂબ ખૂબ આભાર.